હલો કેમ છો ભાઈ? બસ વિચારમાં ચલીકાલ છો. હું પણ મજામાં છું. કેવું ચાલે છે કામ કાજ? અત્યારે તો બવ મંદી છે યાર કેમ, શું છે? અત્યારે તો સીઝન ચાલતું હતું ને! ખાલી હા, પણ પણ કેવું કે વરસાદ પડયો પડયો કે ની એટલે પછી માદી પડેલી, કેમ કે બધી શાકભાજી પલળી ગેલી. ને ઉપરથી કે વરસાદ ન ખબર ખબર ન હતી કે, વરસાદ પડવાનો છે. એટલે એક પાર્ટી નું હ, પચાસ હજારને માર તો શાકભાજી બધીને મંગાવી લેતી. કંઈક ફંકશન હતું, એ સવારે મે લઈ આવ્યો. પણ એ દસ વાગ્યાની જગ્યા સાંજે આવ્યો. દસ વાગે આવ્યો ને. તો બાર વાગે વરસાદ પડી ગયો. એટલે બધું બગડી ગયું, એટલે બહુ નુકસાન થયું.
આ તો બહુ મોટું નુકસાન થઇ ગયું.
એટલે તો મને ચિંતા છે. એમ સાંજે ને કેવી સગવડ?
કંઈક કામ પણને માપતી ત એલી
પછી એવું હોય પાછળ.
કેમ કે એમ બી, મારા ઘર ના બાજુમા તે ખાલી જ છે. એમાં સાહેબ, બજેટમાં મૂકી દીધું ને! મારું છે. કાચ છે, કાપ લેવી લેવી છે. એવું હો તો, વરસાદ અત્યારે બહુ વરસાદ છે, તો એક કામ કરતું હોય છે ને. મારા ગોડાઉનમાં તો શાકભાજી બધું મૂકી દેજ. હ. કેમ કે તને માર્કેટ શાકભાજી લઈ જાય, એટલે બહુ દૂર પડે, પ્રતિ વર્ષ. બહુ વધારે છે.
તકલીફ બહુ પડે, કે પાછું મારે લાવવાનું, લઈ જવાનું વચ્ચે. ખરાબ થઈ જાય, તો એ કામ કરતું છે. વરસાદ નવ માં બધુંમાં મા મ બે મારાથી બાર બાજુ માર્કેટો ચાલે જ છે. કંઈ કામ કરી દે માર્કેટમાં બેસ જરૂર છોડી શકીએ કેમ કે આમાંથી બહુ આવે છે ને. એમ તો શાકભાજી ખાલી વેચવાની વેચાય એટલે જ છે. આ, એ માર્કેટ મોટું છે. એ જગ્યા ખાલી છે. મે તને અપાઈ દેવા ત્યાં તો. લગાવી દઈ કામ થઈ જાયારભાજી ખરાબ ન થાય, એમાંથી જોર તારુ દૂર છે. ના ઉપ ઉપરથી પી આવા-લાવવાનો, ટોલી ખેચી-ખેચીને પાછું લઈ જવા. એમાં વરસાદ આવી જાય, તો દિકકત આવી જાય, એટલે
તા ખૂબ વાપારા તા જ દસ્તો જિંદગીમાં બહુ સારા મેહેલા છે લાગે છે મે કઈ ગયા વર્ષે બહુ સારા કામકા આટલા સારા દિવસો
એ એમાં શું છે દોસ્ત દોસ્તની મદદ ન કરવા તો કોણ કરવાન. આના જે છે ને તે કાલે મા બાર બી ઓથાય છે. બીજું કઈ નથી. ચાલે એમ ભાઈ જો મારે તો એ માનવા ન છે ને જો તમે કોઈ માણસની મદદ કરી શકો તો કરી લે. એવું નઈ વિચારવાનું કે આ આ તો મોટ એમ છે એમ છે અનેની એ બધ વિચાર.
હા
કેમ કે આમાં કેવું ખબર આપે કો મદદ કરીને કો આપને મુશ્કેલી પડે. ભગવાન છે ને સામેથી આપણને માલિક માટે પણને મોકલે છે. આથ બંને બોવાળ જેવું છે તે વચ્ચે છે મા માટે આખો ડાઉન થઈ ગયો. મને મદદ વગદ કોઈ કઈ કેવી નથી મળતી હતી.
હ
પછી ખબર ને કેવી રીતે ભાઈ એ ભાઈ તો મને છે. એટલે હા. મનેબે ન મા પપ્પા ને પપ્પા
પપ્પામ પપ્પમ ચાલે. પપ્પા
એ ત્રીજી પીઢીઓની મે કરીને એમ કધું કે તના પપ્પા એ અ બવ સેવા કરલીને કામકાજ કરેલું એટલે આજે અમારી એ કેમ એ પેઢી ચમે કે એ લોકો તો ત્રીજી પેઢી તો બી લોકો લોકોને ખબર હતી કે આ મારી એ ટાઈમ પર બોવ મહેનત કરી લી ત્યાર. આજે અમે આ પીડી જિંદા છે તો આ લોકો તો એટલે આપ જેમ ભલે આપે અત્યારે સારું કામ કર્યું આપણને ની મજા. આપણને બાળ બાળકોને મળી શકે છે ઘરવાળ કોઈને મળી શકે છે. એ બહુ વાર થાય છે.
હા એ મેં જોયું છે મારા સાથે બવ વાર એવું થયું છે.
શાકભાજી લેવા આવે ને કોઈ વાર છૂટા નહીં હોય દસવીસ ત્યારે જવા દો. કોઈ વાર ની કે ચલી જવા દે. કોઈવાર શાકભાજી લેવા જાવ ને કે બસો પચાસ ની હોય કે પાંચસો પચાસ ની હોય ને તો જહેાઈ શાકભાજી લાવ એ પચાસ રૂપિયા છોડી દે છે. એ ની જ હોય.
એ તો મે છે એ કેયુ જો આપણે સારા તો બધા સારા. આપણે ખરાબ આપણે કોઈ ખરાબ થાય તો આપણું ખરાબ થાય. એટલે મારે તો વિચારવાની એ જ છે કોઈ હાથે ખરાબ કરવાની કોને ખબર ત્યારે હવા આપણા ઉપર ખરાબ કઈ દું આપણેર આવી જાયનું
હા એ તો એ વાત સાચી છે બી ખરાબ કરીને કઈ મળતું ની મલે ખાલી બે ચાર પૈસા વધારે આવી ગયા પછી છેલ્લે જોતું જયારે ત મળવાના હોને ત્યારે આપણને તો શાંતિથી મળ મળવાની ઈચ્છા હોય છે નાપ એટલે ખરાબ કામ કરર્યા હોયને તો આપણન શાંતિથી મળવાનું
હા એ વાત તો સાચી જ છે એ તો હુ એ માનું જ છું જે આપડે જે કર્મો કરે છે ને એ કર્મો આપણને આવરત આ જંદગીમાં ભક્તે ભૂકત્વાનું છે. કોઈ આવવાનું હશે કોઈ જવાનું હશે કોઈને વિના કોઈ-કોઈના વિના કોઈ નું ચાલી ચાલ તો નથી એવું કૈ નથી બધાનું ચાલે છે જો બધાન બધધાને બદલે ચાલે છે. હમે કોણ આવ્યું કેટલું બધું કઈ મળતું નહી આમાં કેવળ કોણ લોકોને કરવાની માંગ હો
. હા એ તો છે એ તો તારી સાચી વાત. છે. એટલે તોને કોના તમે કીધું કોના કોના કેટલું બધું તો બી એ લોકો ચલાયમા એમ જ આપ જિંદગી બી એવી જ છે. તો આપડે વિચારીયે છે કરવાનું છે તો કરી લઈએ. આપણે ઈવુ વિચાર્યું મને આ કરવું જ નથી. તો પછી ની થાય હેને
હા તમારી વાત સાચી છે. આપડે વિચારી લે કે મને કરવું નથી તો પછી કેવી રીતે થાવાનું
હા એટલેને મેં કેઉ તમે જો અત્યારે તમે અમા-અમારી મદદ કયરી તમે એમ વિચાર ના તો મેં કૈ સારા કામ કર્યા છે તોજ મને આવું . કેટલા બધા છે જ એ લોકો કોઈનુ કોઈ . મેં કો સારા કામ કર્યા હશે એટલે મને આવું સારું મળ્યું.
તમે તો એટલા સારા કામ કર્યા છે ને કેટલી બધી સેવા કરો છો હવે તો દાન કરો શન કરો છો પુણ્ય કરો છો. જાનવરને ખાવાનું આવે છો. બધા છોકરાનું તમે જોઓ છો. તો પછી તમારે હ તો કેવું થોડી ખરાબ થાય.
એ તો એ તો છે ને તમારું એવું વિચારવાનું આપણાથી કોઈની મદદ થઈ છે એ તો કરી લેવુ. હવે એમ બી આ પાશે પાશ્યો પક્ષીઓ છે. એ લોકોને ખાવું ના આપી દીધ જાનવર ના જેવું એમ કેમ કેવું કે કોઈ બી આપીદે ખાવાનુ લોકોને કોઈ ખાવાનું નહી આપે કોઈ લોકો કચરો આપે એમ તેમ આપે માર તો મારા ન એમ છે જે ગૌ માતા છે તેમાં ભગવાન નું સ્વરૂપ છે. એટલે મને એવું લાગે કે ભગવાન ની સેવા કરું છું એટલે કર્યા કરું.
તમારા વિચાર સારા છે. બધા એવું વિચારેને તો દેશ બો જલ્દી સુધરી જાય.
તો બધા એમ ની વિચારેને. હહ બધાને પચ પચા ટકાને તો એવું હોય કે મને જલ્દી પૈસા આવાના છે. મને આમ જોઈએ, એમ જોઈએ, તેમ જોઈએ. એટલે પછી એ લોકો ખરાબ કામ કરેલ છે. મજા વચ્ચે જ આપણા બાજુવાળા હતા. તે ભઈ રાતોરાત માલામાલ થઈ ગયો. એના પછી એક દિવસ એવો આઈવો તમે તો પૈયાત બહુ બધા થઈ ગયા. પછ છેલ્લે શું થયું? એની મમ્મી નક્ષમ થઈ ગયો ન ભાઈને આ ઓપરેશનમાં મન આપડે એડમિટ કર્યું કોમા માં થઈ ગયું. આટલા બધા પૈસાને શું જ શું કામ આઈવો કાઈ કામ ના આયવોને? છેલ્લે તો હોસ્પિટ-હોસ્પિટલમાં દાખલ કર્યું જ કે કર્યું ને? મારું એવું માનવું છે કે ઈમાનદારીથી પૈસા ભલે ઓછા તમે કમાવ પણ તમે શાંતિથી ઊંઘ આવે.
હા એ તો તમારી સાચી વાત છે ઈમાનદ-ઈમાનદારી એટલે ઈમાનદારી
હમ્મ ભલ બે પિસા ઓસા કમાય પણ ઊંઘ સારી આવે. બધા પૈસાને એમ લાલચ આને તે બઉ ઓછા
હા એ તો છે જ ને એમ એમ બી એટલા બધા પૈસાનું શું કામ અને
છેલ્લે તો આપે
છ બાય છ બાય બાય નહીં છ બાય ચાર
ચાલે છે ખબર
એટલી ગામની જગ્યા જોઈ છે જમીન